હાલો
કેમ મજામાં
હા બસ મજામાં તમારે કેવું ચાલે
બસ બસ ચાલે છે બોલો કયા વાત પર ચર્ચા કરવી છે આજે
જેમાં દોને મને તો એ જ નથી સમજાતું કે મહેનત કે નસીબ આપણે આમ શું કરવું વધારે પ્રિફર કરીએ
અ એમ જોવા જઈએ તો મહેનત કર્યા વગર તો કઈ મળતું નથી એવું કે વાઈ
હા
પણ અમુક લોકોને હારા નસીબ એવા હોય છે ને કે એ લોકોને વગર માંગેે બધું મળી જતું હોય છે એમ તો નસીબ નો પણ ઘણો મોટો ફાળો હોય છે. એ એમ કહીએ ને તો પણ ચાલે કારણ કે અને અને પાછું અમુક વાર એવું થાય છે. કે મહેનત તો ખુબ હોય છે આપડી.
હા પણ નસીબ સાદ નથી આપતો.
પણ ખબર નહીં નસીબ ને બીજું કશું મંજૂર હોય. કે આપણા માટે વસ્તુ બની ના હોય તો મહેનત કર્યા છતાં પણ આપણને વસ્તુ મળે નહી.
હા પણ અમુક વાર કેવું થાય કે તમે કોઈ મહેનત પણ ના કરો ને અને જો તમારું નસીબ સાથ કામ કરી જાય ને તો પણ તમારે આમ એ તો થાય છે હવે અહીજ કફ્યુઝન વધારે હા અને એમાં કેવું કે કેટલાક લોકો એમ માને કે નસીબ થી બધું મળે છે જયારે કેટલાક લોકો એમ માને છે કે મહેનત થી જ સફળતા ની સાચી જ આવી છે તો વાસ્તવમાં આમ બંનેનું પોતપોતાનું મહત્વ છે એમ તો આપડે સમજી શકાય.
હા.
મહેનત નું સ્થાન સૌથી ઊચું છે એવું કહી શકાય. .
અ હા કારણ કે જો હવે એવું હોય કે મારી માન લો કે મારું મારી એઝામ છે કે મારી પરીક્ષા છે. તો હવે હું એમ એમ કહું કે મારું નસીબ બહુ સારું છે ચલો. મારા નથી કશું કરવાની જરૂર. તો શું મારા પરીક્ષામાં માર્ક્સ આવી જશે?
હા ના આવે.
હા. અને આટલા વર્ષોથી લોકો પોતાના અલગ અલગ મત આપી રહ્યા છે નસીબ કે મહેનત ઉપર ના તો મારા મારા મતે તો એમ છે એમ જ છે કે મહેનત જરૂરી છે. જેમ બેઠા બેઠા તો કઈ ના મલે.
હા.
નસીબ જે છે એ સેન્ ફેક્ટર છે બીજું ફેક્ટર છે કે એક્ઝામ તમને કહ્યું એમ કે એક્ઝામ માટે મહેનત જરૂરી છે એક્ઝામ મહેનત કર્યા વગર મને કઈ થાય. પન જો નસીબ ખરાબ હોય. અને દિવસે મારો અકસ્માત થઈ ગયો કે મેં બીમાર થઈ ગઈ
બરાબર છે.
તો એ તો પછી નસીબ કેહેવાય ને મારું કે ચાલ મેં મહેનત કરી પણ મેં બીમાર પડી ગઈ. તો નસીબ નો ત્યાં ફાળો આવે.
હા.
સાવ એવું બી નથી કે નસીબ મહત્વનું નથી. કારણ કે નસીબના નસીબના દમ પરત જો ને લોકો અત્યારે કેમ ફેમસ થઈ જાય છે અચાનક જે પેલુ વચ્ચે થઈ ને રાનુ મંડલ યાદ છે તમને
હા હા હા સિંગિંગ ના લીધે ફેમસ થઈ હતી. હા. એક આમ રસ્તા ઉપર વગાડતી હતી.
હમ્મ.
પણ હિમેશ રેશમિયાને એ જોય એટલે એમને ગમ્યું એટલે રાનુ મંડલે થોડા ગીતો ગાયા. એનું નસીબ કામ કર્યું પણ હાલ મેં થોડા સમય પહેલા જ વિડિયો જોયો હતો પણ જો એમને મહેનત કરી હોત તો આગળ આવી શકત પણ થોડા સમય પેલા લાઈક એક નાનું છાપ ઘર જેવું હતું ત્યામ છોકરી ખાવા હાલવા જતી હતી એવું મેં વિડીયો જોયો હતો
હમ
હા અને એમ કેવાય
હા એટલે એવું જ છે કે નસીબ તમને આમ તમારા જીવન એક ધક્કો મારી શકે ખરું પણ પછી તો ગાડી તમારે જ ચલાવી પડે
હા અને મારું તો માનવું એવુ કે આમ મહેનત વિના તો કોઈ પણ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકતી નથી વિદ્યાર્થી હોય કે ખેડૂત હોય કે વૈજ્ઞાનિક હોય કે કોઈ ખેલાડી હોય દરેક વ્યક્તિ આમાં સફળતા મેળવવા માટે તો આમ સતત પરિશ્રમ તો કરવો જ પડે
હા
કોઈ પણ માની લો કે કોઈ ખેલાડી છે હવે એ ખેલાડી કબડ્ડી રમવા ગયો
હા
પણ એના કબડ્ડી ને રૂલ્સ નહી ખબર ને કબડ્ડી કેવી રીતે રમાય એ પણ એને એમ કશું ખબર નથી તો પછી એ તો આમ જીતવી ના શકે ને ટીમને મહેનત તો થોડી પ્રેક્ટિસ તો આમ તમારે કરવી પડે
હા હા
જેમકે તમે અ ટેબલ ટેનિસ રમતા હો.
હા.
તમને આમ ખબર હોવી જોઈએ કે બોલ ક્યાં આવશે કેવી રીતે મારવું એની માટે તમારે થોડાક સમય. પેલા તો આમ પ્રેક્ટિસ કરવી પડે ને. હા એટલે આમ. હા બોલો.
નસીબ એ વરસાદ જેવું છે પરંતુ ખેડૂતની મહેનત. ઠીક થાય ને એવું.
હા.
તમારે છે કે તમારું નસીબ કામ લાગ્યું હોય એમ.
અમુક વાર લાગે પણ પછી મેં. મારી લાઈફમાં જોવું તું મેં મહેનત પણ સામે એટલી કરી હોય. એટલે મને એવું ફીલ થાય કે હા. મારા હકનું છે મારા મહેનતની ફળ છે.
હા.
અને મહેનત કરનાર વ્યક્તિ આમ પોતાની ક્ષમતામાં વધારો કરે છે અને મુશ્કેલી. હિંમત થી આમ સામનો કરે છે.
હા આના ઉપર છે ને મને કહેવત યાદ આવે છે. જેમ વાવશો તેમ લણશો.
હા.
ને મહેનત નું મહત્વ દર્શાવે છે.
હા સાચી વાત છે.
અને નસીબ કહીએ. તો નસીબ જે બેઠા માણસ નું નહી ચાલતા માણસ નું સાથ આપે છે.
હા. અને નસીબનો એમ પણ આમ જીવનમાં થોડો આમ ભાગતો હોય જ છે. પરંતુ નસીબનોો સાથ પણ તેને જ મળે છે જે મહેનત કરે છે. હવે ધારો કે જો કોઈ વ્યક્તિ માત્ર નસીબ ના ભરોસે બેસી રહેે તો તેને આમ સફળતા મળવી મુશ્કેલ છે. તેજી જ આપડે કેવા નહી મહેનત ના ફળ મીઠા હોય છે.
હમ હમ.
હા.
હા એ તો સાચી વાત સાચી વાત છે. અને મેં ઘણા એવા લોકોને જોયા છે કે અ જે લોકો લોકો જે લકાના મતલબ કે આમ ફેવરમાં જ ના હોય નસીબ એમ કે એટલી બધી મુશ્કેલીઓ એમના વિરુદ્ધમાં હોય ને આખી બધી પરિસ્થિતિ તો પણ એ એમાંથી પોતાની જે જીત એ મેળવી લે છે.
હા.
ભલે ગમે તેલું નસીબ તમારા વિરુદ્ધ હોય પણ જો તમારામાં મહેનત કરવાની લગ્ન હોય તમારા મહેનત કરવાનો જુસ્સો હોય તો તમે નસીબમાંથી પણ તમારી. અ સફળતા ખેંચી શકો છો એવું કેવાય.
હા. અને ઈતિહાસમાં તો આપડે આમ જોઈએ તો ઘણા મહાન લોકો થઈ ગયા. કે પોતાની મહેનત ના કારણે એ લોકો આમ સફળ બન્યા હશે.
હા સૌથી પહેલા મને તો યાર દદાવેન તો એમે
હા એટલે એ માણસ આમ પોતાની નોકરી છોડીને ક્રિકેટ તરફ વળ્યો.
હા.
અને એમાં પણ દરરોજ સવારે પ્રેક્ટિસ બેક્ટિસ બધું જ કરતો.
હા.
હમ.
સાત સાત કલાક પ્રેક્ટિસ સેશન ચાલે અને અ એમને કઈક ટ્રેન ની અંદર નોકરી મળી હતી.
હા, હા એ પણ એમને છોડીને એ પણ સારી જોબ હતી. એ છોડેને એ ક્રિકેટ તરફ વડયા અને એમાં એમને એમનું કરિયર બનાવ્યું. એટલે મહેનત તો એમને ઘણી જ કરી છે. અને થોડો ભાગ એમના કરિયરમાં કે સફળતામાં
એમ એસ ધોની સર એવું માની લીધું હોત કે મારું તો આજ નસીબ છે એમ કે હવે તો મારે આજ કરવાનું છે તો એ આટલા આગળ ના આવ્યા હોત ને એમને એમને નસીબ ને પડકાર્યા.
હા.
તો અ જો વાત આવે કે મહેનત કે નસીબ તો હું તો કહીશ કે જે આપણા હાથમાં હોય એ. અને આપણા હાથમાં છે મહેનત અને નસીબ જે છે ભગવાન ના હાથમાં છે. અને જેમ એમ એસ ધોની સરનું ઉદાહરણ કે બીજા લોકોના ઉદાહરણ પરથી એટલું ખબર પડે કે કર્મ કૅમ કરતા રહીયએ ફળ ની ચિંતા કર્યા વગર અને છેલ્લે કઈ નહી તો અ જોશે નસીબ કે માણસ મહેનત કરે છે તો એનો સાથ આપવો જ પડશે. પછી
સાચી વાત તેમને આમ મુશ્કેલીઓમાં જો હાર માની નહી. અને સતત પ્રયત્નો કર્યા ત્યારે પોતાના આમ લક્ષ્ય સુધી પહોંચી શક્યા છે.
હા આપણ મે છે ને ઘણા લોકોને એવા જોયા છે જે બહુ ઓછી મહેનતે પણ આગળ વધી જાય છે.
ઓહ હો
તો મને એ એક વાત મને આજ સુધી નથી સમજાઈ કે એ થોડું મને છે ને અમ એવું લાગે કે જાણે નાઇન્સાફી થઈ રહી છે કારણ કે મેં અમે બંને બે સરખી જ મહેનત કરી હોય.
હા
પણ પછી અ એ માણસ જે છે એ આગળ નીકળી જાય તો અ નસીબ એવું પણ નથી કે નસીબ નો સાવ ઇમ્પેક્ટ નથી એમ અમુક લોકોને વગર માંગે બધું મળી જત
હા પણ મારું તો માનવું એવું કે નસીબ કરતા મહેનત વધારે મહત્વની છે મહેનતથી જ આમ જ્ઞાન અનુભવ અને સફળતા મળે છે તેથી આપણે જોમ નસીબના આધાર રાખવાને બદલે સતત મહેનત કરીને પોતાના સપનાઓ આમ સાકાર કર કરીએ તો એ સારું રે
હા પેલું તો ને કે નસીબની રાહ જોનારાઓને કદાચ તક મળે પરંતુ મહેનત કરનાર પોતે જ તક બનાવી લે છે.
હા હા સાચી વાત
એટલે સફળ જીવન માટે નસીબ પર વિશ્વાસ રાખવો ખરાબ નથી. પરંતુ આધાર હંમેશા મહેનત પર જ રાખવો જોઈએ એમ
તમે નસીબને આગળ કરીને મહેનત ને પાછળ કરો એ યોગ્ય નથી મહેનત કરો અને સાથે સાથે નસીબ ને પણ સાથે લઈને ચાલો
હા
મોટી વ્યક્તિ બની શકો છો.
હા હા
સારું સારું છે આ તો ખાલી થોડું એવું હતું એટલે પૂછ્યું વાંધો નહીં સારું